અવાજ આવી રહ્યો છે?
હા અવાજ આવી રહ્યા શે.
તો હાલ તમે કઈ કામમાં છો કે ફ્રી છો?
ના હવે તો હું ડ્રાઉનમાં ફ્ર્રીજ છું, ફરી રહ્યો છું.
હમ્મ તો તમારું અત્યારે કઈક કોલેજ કરો છો કે
હા હવે હું કોલેજ જ કરી રહ્યો છું. પણ હવે ફરતો છે ગ્રાઉન્ડ
હમ્મ, તમારે રેવાનું કા હોસ્ટેલમાં કે કઈક પી જીમાં રેતા છો?
હમ્મ, હું હોસ્ટેલમાં જ રહું છું.
હમ્મ તો ફ્રીજ છો તા આજે આપણે આપડી બાળ પણ ની યાદો જરાક યાદ કરીએ.
હા.
હમ્મ, એમ બાળપણની યાદોમાં કીએ તો જય્યારે આપણે નાનલા હોઈએ ત્યારે આપણને કઈ એટલું બધું કામ નહી રહી કે ભણવાનું ઉપર ના એટલું રહી રહી. આપડે બસ ખાવા પીવાનું અને અવાજુ તજુ ફરવાનું, રમવાનું એજ રેતુ હોય છે. એજ રીતના બાળપણમાં ખૂબ મસ્તી કરેલી મજા કરેલી એની જ આપડે થોડીક વાતો કરીએ. અ મારો એક બાળપણનો તો ખુબ જ અદભુત કિસ્સો પણ છે. કારણ કે જયારે હું નાનલો હતો ત્યારે મને સાફ કરી દેલો હતો. ને એના કારણે મારું ઓપરેશન પણ થયું હતું. તો એ એક કિસ્સો મારા જીવનનો આજીવન કા યાદ રહી તેવો કિસ્સો બની ગયો છે. તમારો કઈ એવો કિસ્સો ખરો?
હા હા. હમ્મ, જયારે પાંચમા ધોરણ મા ત્યારે મને શીખ બો મારેલું. આખું પછાડીથી કમરમાં બહુ દુખતું હતું. કેમ કે ત્યારે મને કઈ આવડ તો પછી છતી સાત ને આત્મામાં આવ્યો એટલે મને જરાક એક બીમારી થયેલી જેના કારણે હું હોસ્પિટલમાં હતો. એ બીમારીરી મને મા બહુ પગ દુખતો હતો એટલે હું હોસ્પિટલમાં હતો.
તો તમે થોડું કેસો હજો?
હા. એમ જયારે નાનલા હતા ત્યારે સ્કૂલમાં જવાનું પણ નહી ગમતું હતું. પણ ઘરેથી જબરજસ્તી મોકલતા હતા એટલે જતા હતા. ને જતી વખતે આપણને પૈસા પણ આપતા હોય છે એટલે જરાક જઈએ. દુકાનમાં જઈને ખાઈએ. ને ભણવાનું તો સાઈટ પર રહી પણ આપણેે રમવાનું વધારે મહત્વ આપીએ. તો એમ બાર જઈ જઈને રમતા હતા અને ભણતા હતા. એવું ચાલ્યા કરતું હતું એમ બાળપણમાં જોવા જઈએ તો આપને એક થ્રી માઈન્ડ રહેતો હોય છે. કઈ પણ કરી શકીએ છીએ મતલબ બીજું કઈ વધારે ભાર હોતો નથી આપને કે કઈક કામ કરવાનું છે કે ભણવાનું છે. એટલે આપણેે સારી રીતના ફરી તાં હોઈએ. ને રમતા જ હોઈએ આપૂડે આખો દિવસ કઈ કામ તો રીયે નહી આપને તો એવી જ રીતના રમતા રમતા મોટા થઈ ગયા આપડે. ને આજે આપડે યાદ કરીએ તો બાળપણ આપને ખુબ સારું લાગે પણ જયારે નાના હતા ત્યારે આપને એક સતત વિચાર આવતો હતો કે આપડે ક્યારે મોટા થઈશું? ને ક્યારે આવું બધું કામ કરીશું એવું તમને ક્યારેક વિચાર આવતો હતો.
હાં હાં આવતો તો હતો પણ હવે મોટો થયો ને હજુ. કામ કરવાની બહુ આળસ આવે છે. કામ કરવાનું જરાય નહી ગમતું. અને કોલેજમાં હવે છું. ચ્યા પણ ભણવાનું પણ નહીં ગમતું. તો તમે હવે કોલેજમાં શું કરો સો.
અત્યારે મારું કોલેજમાં બી કોમ ચાલતું છે થર્ડ યરમાં તમારું?
મારું કોલેજ જ ચાલતું છે થર્ડ ઈયર
હમ તો તો આપડે સેમસેમ જ છીએ. ને આપણું બાળપણ સરખું જ રહ્યું હશે એમ બાળ માં જ્યારે ભણવાનું તો આપને કઈ હતું નહી બસ ખાવા પીવાનું ને રમ્યા કરવાનું. તો ખાવાની પણ મજા હતી ને. કેટલીક વાર આપણે જોઈએ. તો ખાવાનું તો સાઈડ પર રહી જાય આપણેે ખાલી રમ્યા જ કરતા હોઈએ છીએ. ને જયારે આજે આપણને રમવાનો ટાઈમ નથી મળતો આપડે ટાઈમ કાઢવા પડે છે. ભણવા માંથી ને કામ કરવા થી ટાઈમ કાઢીને રમવા પડે છે. તો બાળપણ એક ખુબ જ સારી રી ના જોય એવું તો નહી કહી શકાય પણ સારી રીતના એમ જરાક કાઢી લીધું બાળપણ આપડે. ને અત્યારે બાળપણને યાદ કરીને આપડે એમ વિચારીએ કે બાળપણ જ સારું હતું. તમારું બાળપણમાં કઈ હજુ એકાદ
હું તમને એક પ્રશ્ન પુશી શકું શું?
હા પૂછો.
જયારે તમે નાના હતા ત્યારે તમારા હાથમાં ક્યારે ફોન આવેલો હ તો સ્મા્ટફોન
હમ સ્માર્ટફોન તો અમારા ઘરમાં નહી હતો પણ જયારે હું મોટો થયો. લગભગ પેલા અમારું હતું મેં જયારે પાંચમા કે છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે અમા ખાલી ફોન કરી શકાય એવું નોકિયા નું ફોન હતું. એમાં ખાલી ફોન પર વાત કરી શકાતી હતી. ને સ્માર્ટફોન તો જયારે આઠમાં કે નવમાં ધોરણમાં આવ્યો. ત્યારે આવ્યું એમાં પણ આપડું સ્ટાર્ટિંગમાં તો થ્રીજી નેટવર્ક એટલે વધારે કઈ આપણે જોઈ શકતા નઈ હતા એમાં પણ સ્માર્ટફોન હતો. પણ ખાલી વાત કરી શકતા હતા ને કઈક ગેમ્સ રમી શકતા હતા. તમારી પાસે કઈ સ્માર્ટ ફોન હતો પેલા
હમ હતા તો નહી પણ પપ્પા પાસે હતો પણ જયારે આપે ત્યારે જ આ જોઈ લેવાય આઠમા ધોરણમાં આવ્યો ત્યારે પપ્પા એ લીધેલ હતો એટલે ઈચ્છા તો બહુ થાય કે મારી પાસે ફોન રતે તો મેં હ તે ગમ રમતે બીજું કઈ કઈ નવું નવું તે પણ જ્યારે ફોન નહી હતો. ને આજે ફોન છે છતાંય બીજું બીજું જવાનું ખુબ જ કંટાળો આવે છે. આ કરવાનું તે કરવાનું ખુબ કંટાળો આવે છે. તમને કંટાળો આવે છે?
હા કંટાળો તો આવે છે ત્યારે હા ફોન હા હોવા છતાં પણ આપણે એમાં કઈ વધારે કરી શકતા નથી. ને એમ જોવા જઈએ તો આપડું બાળપણ વગર સ્માર્ટફોન વગર તે નીકળી ગયું ને આજકાલ ના બાળકો નાની ઉંમર માં મોબાઈલ લઈને લેતા હોય છે. એ લોકો મોબાઈલ માં બસ રીલ્સ જોતા હોય છે ને એના કારણે આજકાલ ના નાના બાળકો રમવાનું પણ ભૂલી ગયા છે જયારે આપડે નાના હતા ત્યારે બસ રમવાનું મોબાઈલ ફોન કેવું તો કે અત્યારે હતું નહી આપડી પાસે તો આપડું બાળપણ એક સારી રીતના વીતી ગયું ને આજના સમય ના બાળકો તો બધા મોબાઈલમાં જ લાગી રેતા હોય છે જેના કારણે એમની લત પણ ઓછી હોય છે. તો તમારે એના વિશે કઈ કેવું છે બાળપણમાં મોબાઈલ ફોન નહી હ તો ઇન્ટરનેટ નહી હતું તે સારું કે અત્યારનું જ સારું.
એમ જોવા જઈ તો બંને તરફથી સારું જ છે પણ બંનેને યોગ્ય જગ્યાએ વાપરવું એ સારું કહેવાય. કેમકે જો મોબાઈલ નો પણ વધારે ઉપયોગ કરીએ તો એવો સારું ના કહેવાય. ને વધારે જો આપડે રમીએ એવું સર ને કે કેમ કે કેમ કે આપણે દુનિયા સાથે ચાલવું જરૂરી છે કેમ કે આજનો યોગ ઘણું બધા આગળ જઈ જઈ જઈ રહ્યો છે. એટલે એની સાથે આપણે પણ ચાલવું જોઈએ જો એની સાથે નહી ચાલે તો આપણને વધારે ધાન્ય મળે એટલે આપણે ફોનનો પણ વધારે યુઝ કરવો જરૂરી છે. ને વધારે યુઝ કરીએ સારું નહી કહેવાય.
તો તમે મોબાઈલ ફોન નો વધુ ઉપયોગ કરો શકો ઓછો ઉપયોગ કરો છો?
હાલમાં તો આપણેે યંગ જનરેશનીતે જેટલો ઉપયોગ કરવો જોઈએ એટલો કરી રહ્યા છીએ. પણ આ તમે કીધું તેમ કે પેલાના સમયમાં જો આપણની પાસે પણ સ્માર્ટફોન રેતે ને આપણે બરાબર ઉપયોગ કરેલો રેતે. તો આપણે પણ ઘણું નોલેજ મેળવી મેળવેલું રેતે. જેમ કે આજના બાળકો અને આપને જોઈએ તો મોબાઈલ ના વિશે એ લોકો પાય ઘણું નોલેજ હોય છે મોબાઈલ તરત લોકો શીખી જતા હોય છે. આપણા સમયમાં એક એ ખરું કે જય્યારે આપણી પાસે રહેતે તો આપડી પાસે પણ જરાક ટેકનોલોજી વિશે. વધારે નોલેજ રેતી તો એ તમારી વાત બરાબર છે. બીજું કઈ તમે કેવા માંગો છો?
હા જરૂર થી કહીશ આપ તમારો જન્મ ક્યારે થયો?
મારો બે હજાર.
એટલે આપણે બંને યુગ જોયા જોયા છે. એક આધુનિક યોગ ને એક પુરાનો યોગ હો આપણે જોયો જ છે. જયારે એક તો ત્યારે એક તો મોબાઈલ ન હતો ને હવે એક મોબાઈલ છે. એટલે આધુનિક યોગ અને જૂનો યોગ પણ આપણે જોયો છે જેના કારણે આપણે અનુભવ થશે કે આપણે બંને યુગ જોયા છે. તો તમે હવે
તમે બરાબર કીધી કે એક આધુનિક યુગ અને એક આપળે જૂનો યુગ પણ જોયેલો છે આપણું બાળપણ જે ખરું તે એક જુના સમયમાં વીતી ગયું ને આપણું અત્યારે યંગ જનરેશન વાળુ યુથ જે ખરું તે ડિજિટલ યુગમાં વીતી રહ્યું છે. એટલે એ તમારી વાત બરાબર છે. બીજું કઈ કહેવા માંગો છો આના વિશે.
એના વિશે તો નહી પણ હવે તમે કોલેજ કરી રહ્યા છો બરાબર. તો તમે આગળ શું બનવા માંગો છો.
એમ આગળનું હાલમાં કઈ એટલું બધું તો વિ વિચાર્યું નહી પણ કે જે સપનું છે તે મારે બેંક માં કામ કરવાનું સપનું છે અને તેને રિલેટેડ જ હું બીકોમ કરી રહ્યો છું ને આગળ પણ એમની જ તૈયા કરીને એમાં નોકરી મેળવવાનું મારું સપનું છે તમારું કઈ સપનું ખરું.
મારું એમ જોયતે તો સપનું જેવું તો ની મળે પણ હવે સમય હિસાબે અને પરિસ્તિથિ પરિસ્થિતિ હિસાબે ચાલુ એ પણ જરૂરી સે કેમ કે જો આપણે પાસે કાંઈ જ ના હોય ને આપણે એવું કરવા જઈએ તો પસી એ સારું ન કેવાય.
હમ. એમ આપડે બાળપણની ઘણી બધી વાતો કયરી બાળપણને યાદ કયરુ. ને આપણું બાળપણ નું યાદ કરીને આપણને કઈક પાછું નવી એક તાજગી આવી જાય છે કે આપણું બાળપણ હારું હતું ને અત્યારે પણ એમ અ. સારું જીવન જીવી રહ્યા છે તમારે કાંઈ બીજું કેવું છે.
અહ બસ તમારે કઈ કેવું ચાર્યુ.
નહી તો ચાલો હવે તમારો કિંમતી સમય આપવા માટે ખુબ ખુબ આભાર. ને હમ. તમારી સાથે વાત કરીને ખુબ જ સારું લાગ્યું.
તો ચાલો હવે પછી મળીએે.
હા.